હા કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
મજામાં અ હવે છોકરાઓનું સ્કૂલમાં વેકેશન પડી ગયું તો કઈ ફરવાનો પ્રોગ્રામ તો બને
હા, હ વેકેશન હવે પડી ગયું એટલે આ મહિનાનું જેવું વેકેશન હોય એટલે છોકરાઓને પણ આટલા કંટાળી ગયેલા હોય એટલે થોડા ફરવાનું જોઈએ તો હવે આ વિચાર્યું છે કે આ આબુ, અંબાજીને એમ ફરી આવીએ તો થોડુંક આ બાજુ ત્યાંથી નજીક રાજસ્થાન પણ પડે એ બાજુ બી જઈ આવીએ એટલે આ રીતે ટુર તો ગોઠવી છે અને હવે આ વેકેશન પડ્યું એટલે ટ્રેનમાં તો એટલી ગર્દી કે વાત ને પૂછો અને રિઝર્વેશન પણ આ ટાઈમ હવે તો મળે જ નહી ટાઈમ પર એટલે રિઝર્વેશન પણ પહેલાથી જ કરાવવું પડે અને બસ થી માંડીને બધામાં એટલી બધી ગરદી કે હમણાં આપડ ટિકિટ ના ભાવ પણ પૂછવા જઈએ તો એટલા ડબલ ટિકિટ આપવા ડબલ ટિકિટ ના પૈસા આપવા પડ અને બધી જ જગ્યાએ બધી ફરવાલાયક સ્થળ પર આ વેકેશન ના લીધે એટલી બધી ગરદી હોય કે વાત જ નહી પૂછો એટલે અમે પણ વિચાર્યું તો છે હવે જોઈએ શું થાય એમ કરીને કેમકે આ ટ્રેનની ટિકિટ ને એવ અવેલેબલ નહી હોય તો પછી તો આપણે પોતાની બાય કાર થ્રુ જવું પડે આટલું દૂર ટ્રાવેલિંગ કરીને તમે પણ કશે જવાના હશો ને
હા, વિચાર્યું તો છે આપડે ગુજરાતમાં જ ફરવાનું અ વિચાર્યું છે તો ગુજરાતમાં તો આપણા ઘણા બધા સ્થળો હોય છે જેમ કે દ્વારકામાં દ્વારકા જવાનું વિચારીએ તો અમારું તો શું અમારું તો મંદિર છે જામનગરમાં તો અમે તેવું કરીએ કે ત્યાં રોકાઈ જઈએ અને પછી ત્યાંથી જ આપણેે કાર કરી લઈએ ક્યાં તો બસમાં ત્યાં બસ પણ અવેલેબલ હોય છે તો ત્યાંથી આપણે દ્વારકા જઈ શકીએ ને દ્વારકામાં તો કૃષ્ણ ભગવાન ના દર્શન કરીએ દ્વારિકાધીશ ના તો ઘણી શાંતિ થાય કે અ રુકમણી મંદિર છે, બેટદ્વારકા છે, ત્યાં બી આપણેે અ જઈ શકીએ ને આપણે ત્યાં એ બધું જોવું હોય ને તો એવું વિચારીએ કે એક રાત એક નાઈટ તો દ્વારકામાં આપણેે રોકાવવું જ જોઈએ હોટલમાં અને ત્યાર પછી શાંતિથી બધું ફરીએ ને તો ખરેખર બહુ જ મજા આવે દ્વારકાની ભૂમિ પર પગ મૂકીએ ને તો એટલી બધી શાંતિ મળે કે પૂછો, પૂછો નહી એમ ઉપરાંત બેટદ્વારકા માટે પણ હવે તો રોડ બની ગયા છે પેલા તો શું અમે અમે લોકો ગયેલા ત્યારે ગયેલા પેલા ત્યારે તો અમે બોટમાં ગયેલા હવે તો રોડની વ્યવસ્થા થઈ ગઈ છે હવે તો શું છોકરાઓને વેકેશન પડ્યું તો વિચાર્યું કે ચાલો આપડે દ્વારકા જઈએ એમ કરીને તો ત્યાં પછી આખી અ સમુદ્ર ઓળંગીને જવાનું ને ખરેખર બહુ જ મજા આવે જો ને ખરેખર જોવા જેવું છે એમ દ્વારકા ઉપરાંત આપણેે એમ પણ ઘણી વાર અ બીજી જગ્યાએ બી આપણે સ્થળોની વાત કરીએ તો સોમનાથ છે પછી અ ઘણા ઘણા તો લોકો એમ પણ વિચારે કે ચાલો સાપુતારા જઈ આવીએ કે બે, ત્રણ, દિવસ ચેન્જ થશે અને થોડી શાંતિ રહેશે તો સાપુતારામાં બી ત્યાં પણ આપડે જઈએ તો સાપુતારામાં બી ફરવાનું મળે ઉપરાંત ત્યાં બોટિંગ બી છે તો ત્યાં બોટિંગ કરવા બી આપડે જઈ શકીએ ઉપરાંત ત્યાં છેને આખી સાપુતારા માંખી ટ્રેન ફરે તો ટ્રેન માં બી ફરવાનો પછી રસ્ત્યારે બી સાપુતારા આપડે જઈએ તો ત્યાં પેલો ધોધ જોવાનો મળે પછી ગાર્ડનો હોય છે, અમુક બોટની ગાર્ડન એ બધા એ બધું આપડે ફરીએ ને તો ખરેખર આપણને એમ થાય કે થોડું ચેન્જ થઈ ગયું અને છોકરાઓને પણ મજા આવે અને છોકરાઓ બી ટ્રેનમાં બેસે ત્યાં તો એ લોકોને બી એટલી મજા આવે અને કે પૂછો નહી, અને થોડું આ બે દિવસ આપણે હોટલમાં રોકાઈને બી આવીએ તો થોડો એમ થાય કે ચાલો થોડો શાંતિ થોડો માઈન્ડ ફ્રેશ થઈ ગયો અને ફ્રેશ થઈને આવ અને છોકરાઓ ન પ્રવાસ નો પ્રવાસ પણ થઈ જાય અને છોકરાઓને બી મજા આવી જાય બરાબર ને તમે બીજે કશે ગયા છો ગુજરાતમાં
હા, હા, અમે પણ હમણાં દમણમાં ગયા હવે તો દમણ એવું થઈ ગયું મિની ગોવા જેવું જ થઈ ગયું અને હમણાં વેકેશન છે એટલે લોકોએ તો છોકરાઓ માટે એટલું બધું રમવાનું રાખ્યું આ પેરા પેરાશૂટ વાળું પછી આ અ પેરાશૂટ જો બોલ ને એની અંદર બધા બલૂન્સ નાખેલા અને બોલિંગ ગેમ પછી સાપસીડી વાળી ગેમ પછી આ બીજી બધી આ પેલા તીર મારવાના પછી ત્યાં એ લોકો જેને બોલ બેટ રમવું હોય તે લોકો બોલ બેટ રમી શકે એવી બધી અલગ અલગ ગેમ્સ રાખે તો છોકરાઓને એટલી મજા પડી જાય છે અને હવે તો વેકેશન એટલે લોકો દૂર દૂરથી ત્યાં ગોવા એવું લાગે એટલે લોકો દમણ માં એટલા બધા ફરવા આવે છે કે વાત ના પૂછો અને નાની બસ પણ ચાલુ કરી છે બસ ની અંદર ઉપર બેસીને આપણે આખું દમણ ફરી શકીએ એવું બધા છોકરાઓ માટે એન્જોય કરવા માટે એવું રાખ્યું છે અને ત્યાં પણ એક ટ્રેન ચાલે છે એટલે આખું દમણમાં આમ રાઉન્ડ ઉપર જે બીચ છે ત્યાં આખું ફેરવે છે અને આપડે બીચ પાસે છી ત્યાં બીચ પાસે બધા લોકો જે લોકો સાયકલ ચલાવવી હોય અથવા નાના છોકરાઓ માટે આવી રીતના સ્કૂલ ને એ બધા વેહકલ્સ રાખેલા છે તો એ લોકો જે છોકરાઓને આવી રીતના સ્કૂટર અને ગાડી ચલાવી હોય તે લોકો માટે પછી આવી રીતના ઇલેક્ટ્રિક સ્કૂટરને એવું બધું રાખેલું છે ને હવે તો આખું લાાઈટિંગ વાળું પણ બનવાનું છે એટલે આખું મિની ગોવા જેવું જ થઈ ગયું અને ત્યાં પણ હોર્સ અને કેમલ છે એટલે છોકરાઓને પણ રમવાની બહુ મજા પડે અને માટીમાં રમવાનું પણ છોકરાઓને થોડી ગમે એટલે હવે લોકો એટલા બધા અ ફરવા આવે છે ત્યાંથી કે દૂર દૂર થી કે વાત ન પૂછો અને ત્યાં નજીક જ કેવેરી કરીને છે ત્યાં એટલા બધા બર્ડ્સ હોય છે જાત જાતના બર્ડસ જોવા મળે છે એટલે છોકરાઓને ત્યાં જોવાનું પણ બહુ ગમે છે, અમે પણ ગયા હતા તો ટિકિટની લાઈનમાં ઉભાર્યા હતા પછી બધા આવી રીતના બર્ડસ જોયા પછી થોડીક વાર બેસા તા વચ્ચે ધોધ જેવો છે ત્યાં બેસવાનું ગાર્ડન જેવું બનાવેલું છે અને પછી ત્યાં નજીકની અંદર આ દેવકા બીચ જેવો છે તો ત્યાં છોકરાઓને રમવા માટે આવી રીત ના ત્યા સ્લાઈડિંગ, હિચકાન એવું બધું છે એટલે છોકરાઓને રમવાની બહુ ગમે એટલે આ રીતે અમે લોકો પણ ગયા હતા પછી આવતા આ અમે લોકો જે ગયા હતા તો અમે લોકો અમદાવાદ ગયા હતા, અમદાવાદમાં પણ એવું જ છે કાંકરિયા જે બનાવેલુ કાકરિયા માં પણ ટ્રેન ચાલવી છે તો આખી ટ્રેન કાંકરિયા ફરાવે આવે પછી ત્યાં નજીક જ આ બાલવાટિકા છે, બાલવાટિકા ની અંદર જોઈ તો એ છોકરાઓ અને નાનાછોકરાઓ માટે રમવા માટે એટલી બધી રાઈડસ એવું બધું છે કે બહુ મજા પડે છે અને હવે તો સમર સિઝન ની અંદર તો એ લોકો એ ફુવારા જેવા રાખેલા છે છોકરાઓને નાહવા માટે બી એમ મજા પડે રેન ડાન્સ જેવો એટલે છોકરાઓને પણ બહુ મજા પડે પછી ત્યાં નજીકમાં આપણેે જઈએ તો કેટલી બધી એવી અ સાયન્સ સિટી છે તો તેની અંદર બધા અલગ અલગ રોબોટિક્સ છે પછી અમુક જગ્યાએ આવી રીતના અભ્યારણ છે એટલે આપણેે આ બધા એનિમલ્સ જોવા હોય તો પછી આખું આ બધું અ બનાવેલું છે, બુક્સ માટે બનાવેલું છે, એવી રીતના બધા અલગ અલગ અ ઝોન રાખેલા છે, એટલે જેને જે જોવું હોય તે પછી ફીસ હાઉસ જેવું છે આખું ફીસ ઘર જેવું બનાવેલું છે એ બધું જોવા તો એટલી મજા પડી જાય કે વાત ના પૂછો છો અને આપડે ત્યાં ગાંધીનગર સાઈડ જઈએ તો ત્યાં આવી રીતના રાતના લાઈટ શો થાય છે લાઈટ શો ની અંદર બધું બતાવે છે તો એ બધી જોવા માટે એટલી મજા પડે કે વાત ના પૂછો એટલે આવી રીતના નજીક ના સ્થળ બહ બધા ફરવા લાયક છે, તો આપણને ખબર જ નથી કે કઈ જગ્યાએ એટલે ગુજરાતના બહુ બધા જ જગ્યાએ આપડે જઈએ તો ખુબ બધી જગ્યાએ ઇતિહાસમાં બધી વસ્તુઓ હોય જ છે અ ત્યાં ગાંધી બાપુ નું પણ ત્યાં આખું હાઉસ જેવું બનાવેલું છે ત્યાં બધું પછી ત્યાં નજીકમાં રિવરફ્રન્ટ છે સાબરમતી ત્યાં જઈને બેસીએ તો શાંતિ જેવી લાગે છે, આખી નદી જ છે, ને આજુબાજુ આમ બાઉન્ડ્રી જે બનાવે એ બધું બેસવાનું બનાવેલું છે, એટલે ત્યાંથી ઉપર થી એક બ્રિજ બનાવેલો ત્યાંથી લોકો અવર જવર પણ કરે છે એટલે આપણને ઉપરથી પણ રિવરફ્રન્ટ સારો એવો દેખાયા કરે છે
હમ, ના ખરેખર બરાબર ખરેખર ખર ગુજરાત માં ફરવાલાયક સ્થળો તો ઘણા જ છે, અને આપડે એમ જોયું કે નવસારી જઈએ ચાલ કે તો નવસારીમાં બી દાંડી છે ત્યાં ગાંધી બાપુને એ સત્યાગ્રહ કરેલો એ કે મીઠું અ મીઠાને માટે તો તે આપણને ખરેખર ત્યાં જોવા જેવું છે અને અ એટલું મોટું છે કે આપણે વોકિંગ કરીને પણ વોકિંગ કરીને જવાનું ને આપણો ઘણો ટાઈમ આપણો અ પસાર થઈ જાય ઉપરાંત ત્યાં દરિયો છે ને ત્યાં સાંજે અ દરિયા કિનારે અ છોકરાઓ રમે મૂકે સ્વિમિંગ કરે અને એમ કરીને બી આપણો ટાઈમ સારો એવો જાય છે અને આખો દિવસ આપણને અ ફરવાનો મળી જાય છે પછી એજ રીતે આપણે તમે દમણની વાત કરી તો દમણમાં બી બધા રિસોર્ટ હવે તો એટલા બધા સારા થઈ ગયા છે ને કે લોકો અ બે દિવસ માટે પણ મિની વેકેશન જેવું કરવા લોકો જાય છે કે બુકિંગ કરાવી દે એક રૂમમાં ને ત્યાં જ આખો અ દિવસ સ્મિંગ કરવું અ ખાવું પીવું રમવું અ ને બધું કરીને આવે અને એ લોકોનું બી એક મિની વેકેશન જેવું થઈ જાય છે પછી તમે ત્યાંથી તમે આગળ સેલવાસ નેમ પણ તમે જાઓ તો ત્યાં પણ તમને ફરવાનું ઘણું મળે જાય કે ત્યાં બે મોટું અ તળાવ જેવું છે ત્યાં અ તમને બોટિંગને એવું બી કરવાનું મળે અને આખું ગાર્ડન જેવું છે એમાં જ એમાં જ આખું આપણે વોકિંગ કરી કરીને આખું ગાર્ડન ફરીએ તો પણ આપડા બે ત્રણ કલાક તો આરામ થી આપડા નીકળી જાય અને છોકરાઓને બી રમવા ખરેખર રમવાની મજા આવે ત્યાં લસરપટ્ટટી ને એવું બધું હોય એટલે છોકરાઓને રમવાની મજા મજા આવે એવી રીતે બી આપડે જઈએ તો સવારે જઈને તો સાંજે આવે તો પણ આપણો ખાસો ટાઈમ છો છોકરાઓનુ પણ સારો મળે અને આપણું બી આપણને બી મજા આવે અ બરાબર ને.
છે આ બાજુ આ દૂધની અને ખાંડવેલ બાજુ બરાબર.
ચાલો હા.